હા ભાઈ અવાજ આવે છે. હા બોલો
શું ચાલે મજામાં
હ મજામાં તમારી
હા બસ મજામાં બસ બેઠા છે હવે કોલ કર્યો વાત કરી શું ચાલે ઘેરે બધા કેવું શાંતિ.
હા ઘેરે શાંતિ તારા ઘરે કેવું મજામાં બધા.
હા બસ બધા મજામાં.
હ કેવું સ્ટડી કેવી ચાલે.
સ્ટડી ચાલે છે તો હમના એક્સટર્નલ એક્ઝામ આવશે અને ડિપ્રેસન ચાલુ હું થઈ ગયું એના માટે જ મા વાત કરીએ કોલ કર્યો મ થોડુંક મટરિયલ પ્રોવાઈડ કરજે.
હા હું તો શું કેવાય કોલેજની એક્ઝામમાં એટલું બધું ધ્યાન નહી આપતો કેમકે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરોને એટલે હા કાલી શું કેવાય એક્ઝામ પૂરતું તૈયારી કરો.
બરોબર કઈ એક્ઝામ ન તૈયારી કર છું ગવર્મ
હું એ વનપાલ ફોરેસ્ટ ગાર્ડ
ફોરેસ્ટ ની હે ને
હા પરેજની આ એન્વાયરમેન્ટ ના આવે ને
તો મારે તૈયારી ક મારે તૈયારી કરવી હોય. તો થઈ શકે
હા થઈ શકે ને અને એ વનપાલ માં એવુ હોય એ ગજ્યુએન બેઝ તમારા ફોર્મ ભરવાનું હોય એલે કા
એક્ઝેક્ટમાં શું હોય મને થડું માર્ગદર્શન આપને હું ટ્રાય કરું
એટલે કે એનવાયરમેન્ટ હ એમાં સિલેબસ એવું હોય કે એનવાયરમેન્ટ હેને એ પચાસ ટકા હોય અને જી કે પચીસ ટકા અને ગણિત અને રીઝનિંગ હે ને એ પચીસ ટકા હોય. મોસ્ટ ઓફ લી એન્વાયરમેન્ટ વધારે હોય એમ.
પર્યાવરણ બીજુ પર જ બધું હોય.
બધા હોય કેમકે એ શું કેવાય એન્વાયરમેન્ટને લગતું હે ને જોબ એટલે
બરાબર તો મ શું એનું કઈક મટીરિયલ એવું ક હે વાંચવાનું
હા યુવા ઉપનિષદ બેસ્ટ આવે યુવા ઉપનિષદ હા યુવા ઉપનિષદ પેલી ફેકલ્ટી હૈ ને એની બુક સારી આવે.
હા તો મને જો લિંક હોય તો મોકલશે ક તો પ્રોવાઈડ થાય નજીકના સ્ટોર ઉપર તો એવું હોય તો બતાવજે ને મને આપણે લેવા જઈશું.
હા અને ઓનલાઈન બી મળે છે અને પ્લસ કે તારે આ ઓનલાઈન વિડીયો બી અવેલેબલ હે વેબ સંકુલ હે ને વેબ સંકુલ ફેકલ્ટી એના ઓનલાઈન વિડીયો આવેલેબલ બધા એન્વાયરમેન્ટને લગતા હું એમ એમાં જોઈને જ તૈયારી કરું છું.
હા તો મને શેર કરજે ને જેવું હોય એવું જણાવજે. બાકી બધું કેવું ચાલે બધું ભણવાનું બધું ઓકે
તેજને હું જો ને રોજ વાંચુ છું એવાયરમેન્ટ લાગતું આમ તો ફોરેસ્ટની વનપાલની બુક લાવ્યો છું ને તો એ બે ત્રણ વાર વાંચી નાખી છે એટલે આમ પર્યાવરણને લગતું મોસ્ટ ઓફલી બધું નોલેજ છે મને એ તારે જોઈએ તો કેજે મન વાત કરીશું આપડે ફરી
બરાબર ત્યાં થોડું થોડું જણવાય એવું તો જણાય દે બાકી પછી મળીને આપડણે વાત કરીશું.
હા હા બોલ બીજું તુશ બીજું કઈ નથી કરતું તું
છે જ ને એક્ઝામ ચાલુ હતી મારી એમને બીજી એક્સટર્નલ આવશે એટલે અત્યારે તો હું જોૉબની શોધમાં હતો પાર્ટ ટાાઈમ જોબ શોધું એટલે જોડે જોડે જોબ પણ થાય અને સ્ટડી પણ થાય
હા બરાબર હમ અને ગોલ શું તારે લાઈફમાં
ગોલ તો મારે એવી જ છે કે ગવર્મેન્ટ એક્ઝામ ક્લિયર થાય ગવર્મેન્ટ નોકરી મળે એવી તો ઈચ્છાએ રાખું છું ગોલ નક્કી પણ હવે તૈયારી એ રીતે કરીએ કે ગમે તે ગવર્મેન્ટ જોબ મળી શકે.
હા. આમે એક કેલા અ ત્રણ ચાર વરસ થી ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરીએ. ગયો વખત ભીટગાળ આપેલી પણ એમાંય પેલું શું કેવાય થોડાક માક્સર્ રહી ગયેલો તો પછી તૈયારી ચાલુ કરી એમ
હા એટલે તો કોલ કર્યો મેને કે મારે થોડુંક માર્ગદર્શન જોય તો ગવર્મેન્ટની તૈયારી કરતો એટલે કો રાઈટ અને કોલ કરું પૂછી જાઉં શું ચાલે છે બધું કેવી રીતે
હમ. હ થોડુંક શું કેહેવાય આમાં કોમ્પિટિશન વધી ગયું એટલે આવું શું કેવાય હાર લેવલ તૈયારી કરવી પડે ખાલી પાંચવા પૂરતું ના વા છે એમ
એટલે અનેને હ બધું જ આમ કોમ્પિટશન વધી ગયું છે. વધારે ગવર્મેન્ટ જોબ જોઈ હતી. થઇ ગઇ છે. એટલે એમાં વધારે પડતા લોકો લોકો ઇન્ટરેસ્ટ ધરાવે છે.
હા અને આ ટ્રેન્ડ બની ગયો છે એ જાત નુ એટલે પછી આપણે જો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી હોય અને ગવર્મેન્ટ નોકરી જોતી હોય તો હાર્ડવર્ક આમ હાર્ડવર્ક ને સ્માર્ટવર્ક બેવું કરવું પડે.
એટલે પૂરતી તૈયારી આપડણે રાખવી જ પડે કે જેથી આપણે બધું કરી શકીએ તો આપડે હરીફાઈમાંથી કરીજએ
હા નીકળી જ એટલે કે અતાર આમ કે ફ્રીમાં એટલું બધું અવેલેબલ હે મટીરિયલ પ્લસ કે વિડીયો અવેલેબલ હે ઓનલાઈન એટલે આમ કોમ્પિટશન નોના નોના લોકો અત તૈયારી કરે છે એમ આમ સારું કેવાય કોમ્પિટશન કોબી જોય આમ
કોમ્પિટિશન તો હોવી જ જોઈએ દરેક ફિલ્ડમાં પણ અત્યારે તું કહ છું કે ઓનલાઈન બધું પ્રોવાઈડ થાય છે એ તો સારું કહેવાય કે કારણ કે પેલા ગમે તે બહુ લેવી પડતી હતી એના માટે પૈસા ખર્ચવા પડતા તા અત્યારે બી ઘણી જગ્યાએ છે જે ઓનલાઈન ક્લાસીસ ચાલે છે એમાં બી ફ છે પણ અમુક પ્રોવાઈડ થાય છે આપણને ફ્રી માં એટલે સારું કેહેવાય તૈયારી
હા એજને અને પણ એક તો આ આપ શું કેવાય આપડી આ જાતી આધારે નહી આપતા રિઝર્વેશન એ લોડ વાળું છે હા હના.
ક્યા કર સ
બીજું તો શું છે, બધા ઘરે ઠીક છે, બધું ચાલે છે, કેવું.
હમ ઘરે. શાંતિ હતા.
અને તું આપડે બચ્ચે કોમ્પ્યુટર ક્લાસ કરવા માટે જોયો તો તું.
હા એટલી ડેલી મે.
એ કઈ છે, કે બરાબર એટ મને અચ્છા મને થોડુંક એ વિષ શીખવાડજે કેમ કે મને ઓછી નોલેજ છે.
હમ વાંધો નહી એતો મળીશ ને એટલે તને શીખવાડી દઈશ કોમ્પ્યુટર.
બરાબર અત્યારે બેઝિક નોલેજ એવું કઈક હોય તો કે તો વાત થાય આપડે.
બેઝિક નોલેજ એ કેવું પેલું પ્રેક્ટિકલ કરીએ ને તો વધારે સમજ આવે આમ ખાલી તને થિયરી આમ જવું તોું હોય તને ખબર નહી પડે પડી ખબર.
બરાબર એટલે મારે મળીને છે, વસ્તુ જોવું પડશે એવું છે.
હમ હમ
એટલે હું તને એજ કેતો હતોું કે મારે કોમ્પ્યુટર નોલેજ છે, પણું વચ્ચે કું ને કોમ્પ્યુટર કો એટલે મારે પૂછવું હતું કે કેવું સારું છે, કે ન આમ. બે શું કે તું મને શીખવાડે છે, થોડુંક. માર્ગ દર્શન આપજે થોડુંક મ એને આગળ મારે કામ લાગે એવું.
બરાબર છે પણ કોમ્પ્યુટર એ વસ્તુ એવું છે, કે પ્રેક્ટિકલ જ કરીએે ને તો જ આવડે બાકી થિયરી કેમે તેવું તને સમજાવ તો તને ખબર ના પડે એટલે આપડે જયારે મળીશું ત્યારે હું તને શીખવાડીશ ને.
હા એ તો વાત સાચી જ છે, એટલેધું પ્રેક્ટિકલ થઈ ગયું ને એટલે. અને વસ્તુ જેવી છે. કે આપણે રૂબરૂમાં જ. કરી શકાય પણ આ તો કેવું વાત થતી હોય તો મને થોડીક નોલેજ રહે તો પહેલાથી હું પ્રિપેરેશન કરું ને.
બરાબર. વાંધો નઈ તાર જે શું કેવાય ગવર્મેન્ટને લગતું કે કોમ્પ્યુટર ને લગતું જે પણ શું કેવાય કામ હોય કે કોઈ શું કેવાય ખબર ના પડતી હોય તો મને પૂછજે.
હા ચોક્કસ એ તો પૂછીશ ને એટલે તું તૈયારી કરતું તો એટલે મને થયું કે લ એને પૂછી જઉં કદાચ તારા જોડે પૂરતું મા દર્શન મન આપવા જેટલું હોય તો હું વાત કરું તો મને બી
હા અને તમારે તો તમારે તૈયારી કરી હોય તો સૌથી સાર કે કેમ કે તમાર ભાઈકાાકા લાઈબ્રેરી હૈ ને
હા હા લાઈબ્રેરી બી છે નજીક પડી જાયમારે લબ રેડી
હા તો નજીક કોઈ બી લાઈબ્રેરી હોય ને એમાં જઈને વાંચો ને રોજ બે બે ત્રન ત્રન કલાક પેલા સ્ટાર્ટિંગ થોડુંક ઓછા કલાક થી ચાલુ કરવાનું ભાઈ ધીરે ધીરે કલાક વધારવાના એકદમ તું આઠ કલાક વાંચ વાંચવાનું હોય ને તો ના વંચાય એમ
હા એ બાબતે મને જરા કે છે કે રૂટીન કેવું ચાલે રૂટન વાચવાનું રૂટન કે ને તો મને થોડું ખ્યાલ આવે તો એ પ્રમાણે હું
હમ રૂટીનમાં તો જો હું તો એવું કરું છું બે કલાક વાંચું છું પછી બે કલાક લેકચર જોવો છું એટલે દિવસમાં મુદ્ે ચાર કલાક જ વાંચવાનું એમ સ્ટડી લગતું મુદ્ે ચાર કલાક આપવાનું કેમ કે હજુ એક્ઝામની જાહેરાત નહી થઈ ને એટલે અત્યારે ચાર કલાક જ આપું હું જયારે એક્ઝામની જાહેરાત થશે ને તે પછી મારો પૂરતો ટાઈમ એમ જ આપી છે
એટલે હુ એક્ઝામ ની જાહેરાત છે એટલે એડવાન્સમાં પ્ર
હા એડવાન્સ પ્રેપરેેશન હૈ
બહુ સાર સે
હમ અત્યારે બહ એટલું બધું બોલ બોલ અત્યારે એટલો બધો ટાઈમ આવીને કઈ શું કેવાય બહુ મતલબ ના રે એમ કેમ કે બીજું બધું કામ હોય ઘરે હોય એટલે
હા સાચી વાત છે એટલે ઘરનું ભી જોડે જોડે જોવું પડે પૂરતો સમય આપડે ભણવામાં જ આપી દઈએ તો પછી ઘરનું છૂટી જાય
હા એવું છે આપડે આવું ગરહ્યા મિડલ ક્લાસ
એ તો પ્રોબ્લેમ છેતા મોંઘવારી એ બી વસ્તુ વધી ગઈ છે એટલે બધું ચાલે છે એટલે મિડિલ ક્લાસ આપણે વધારેને પરિસ્થિતિ ફેસ કરવી પડે છે એવી
હું અને મારો ફ્રેન્ડ પણ ચેતન હને એક એ બે જ તૈયારી કરીએ છેએ એક્ઝામની
બરાબર હા તો આપડે ચલો ને મળીને પછી બધી ચર્ચા કરીશું
હા હા ઓકે ઓકે મળીને તને હમ જાય છેને હા